પ્રૃશ્ન હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન. આજે આપણે ઉદયપુર જિલ્લોની સુંદર નગરી એ વાતે મેં અ ચર્ચા કરીશું. ઉદયપુર રાજસ્થાનું એક અતિ સુંદર
કેટલો સુંદર વિષય છે. ચાલો, તો કેમ નહી. આના વિશે જરૂરથી વાત કરીશું.
એકદમ સાચું થયું બેન. ઉદયપુર રાજસ્થાનનું એક અતિ સુંદર અને ઐતિહાસિક શહેર છે. આ શહેર જિલ્લોની નગરી તથા પૂર્વનું વનેશ અ તરીકે પણ ઓલખવામાં આવે છે. અરાવલીના પર્વતોનો ગોદના વસેલું આવે છે. શહર તેની પ્રાકૃતિક સુંદરતા ઐતિહાસિક વાસો અને સમૃદ્ધ સંસ્કૃતાને કારણ દેશ, વિદેશમાં પ્રસિદ્ધ છે. ઉદયપુરની સ્થાપના ફિફ્ટન ફિફ્ટી નાઈન મેં મહારાણા પ્રતાપ ઉદયસિંહ બીજાએ કરી હતી. ત્યારથી આ શહેર મેવાડની આનબાન અને શાનનું પ્રતિક બની શક્યું છે. અહિના પ્રસિદ્ધ તલાવમાં પિછોલા તલાાવ ફતેસાગર તલાવ, ઉદયસાગર અને સ્વરૂપસાગર અને હમ અ ગોવર્ધન સાગર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય આ તલાવનું દ્રશ્ય અત્યંત મનમોહક લાગે છે.
હ. બિલકુલ સાચી વાત કરો છો તમે? ઉદયપુર એટલે ઉદેપુરને જિલ્લોની નગરી કહેવામાં આવે છે, અહિયાં. કેટલી બધી મોટી મોટી ઝીલો છે, જે એના સૌંદર્યમાં વધારો કરવા માટે બહુ જ મહત્ત્વનું યોગદાન આપે છે. પ્રકૃતિના પણ બહુ નજીક છે. આ શહેર આ શહેર હવે, દેશ, વિદેશમાં પણ ચર્ચામાં છે અને એકદમ અ સૌંદર્ય સિટીમાં એને અ અ સારો ક્રમાંક આવ્યો હતો. એના પછીથી ઉદેપુર બહુ જ ચર્ચામાંમાં આવી ગયું છે અને કેટલા બધા સેલિબ્રિટીઓ અમ રાજા મહારાજાના જે પેલેસ છે, ત્યાં આવીને લગ્ન કરે છે. તો અ એમની અ ડેસ્ટિનેશન વેડિંગ અ તરીકે કે ઓળખાવામાં આવે છે. એના લીધે પણ ઉદેપુર બહુ ચર્ચામાં આવી ગયું છે અને ઉદેપુર પુર જેવું અ શહેર છે એ બહુ જ પહાડો અને સૌંદર્યથી ઘેરાયેલું છે ઝીલો એની નજીકમાં ઝીલોથી ને ઘેરાયેલું છે તો અ આવું કહી શકાય છે કે આ બહુ જ સુંદર શહેર છે કુદરતની અ તરીકે આ બહુ જ સ સુુંદર શહેર છે.
એકદમ સાચીકયું બેહેન ઉદયપુરનું ભવ્ય સિટી પેલેસ, જગદીશ મંદિર સહેલીયો કી બાડી, સજ્જન પેલેસ બાગોર કી હવેલી અને શ્રી શિલ્પગ્રામ જૈસા એ સ્થલો હજારો પર્યટન ક્રશ્યો છે ઉદયપુર ફક્ત પર્યટન નું કેન્દ્ર નથી પણ કલા હસ કલા, લોકસંગીત, લોકનૃત્ય અને મેવાડી સં સંસ્કૃતિનું પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આ અહીંના ઉત્સવ અને મેલવામાં આ શહરની સંસ્ક રીતેને જીવાંત રાખે છે અતમાં અતલામાં અંતમાં હું એટલું જ કહ છું કે ઉદયપુર રાજસ્થાનનું ગૌરવનું અનેક ભારતીય શાન છે. આવો આપણે સુંદર શહેરની સ્વચ્છતા પ્રાકૃતિક સંપત્તિ અને એ ક્યાર્થિક વારમારની રાખ કરવાનો આવે છે. ઉદયપુર ફક્ત જિલ્લો અને મહિલા માટે જે પ્રસિદ્ધ પણ તેના શુરવીર ઇતિહાસ માટે પણ ખૂબ જાણીતું છે. મેવાડના મહાન શાસ્કો આ ભૂમિની રક્ષા માટે ઘણા બલિદાનો આપ્યા છે. માહારાણ પ્રતાપનું નામ ઉદયપુર અને મેવાડના ઇતિહાસ સાથે અટૂટ રીતે જોડાયેલું છે. તેમનું સાહસ સ્વાભિમાન અને દેશ પ્રેમ આજે પણ આપણું પ્રેરણા આપે છે. પુરમાં દર વર્ષે દેશ વિશેષી લાખો પર્યટક આવે છે લોકોને રોજગાર મલે છે. હોટલ હસ્તકલા લોકસંગીત પરિવહન અને વ્યાપાર જેવા ક્ષેત્રોનું પણ ઘણો લાભ થાય છે. અહીની મેવાડ સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ છે. લોકગીત, ઘુમર, લોકનૃત્ય, રંગબેરંગી પોશાક અને સ્વાદિષ્ટ ભોજન પર્યટકનું ખૂબ આકર્ષિત છે. ઉદયપુરનું મહેમાન નવાજી પણ ખુબ પ્રસિદ્ધ હતી આજે આપણે શહેર પર ગર્વ હોવો જોઈએ. જોઈએ આપની ફરજ છે કે આપનો ઉદયપુર નો સ્વચ્છ હરિયાલી સુંદર રાખી છે કચરા યોગ્ય જાવ કે નથી.
બિલકુલ સાચું કહ છો તમે અને ઉદયપુર શહેરમાં કેટલા બધા અ એવા પણ અ રોજગાર છે જે આપણે સાંસ્કૃતિક વિરાસતને ફરીથી જીવીત કરવા માટે પણ યોગ બહુ મહત્વનું સ્થાન અ ધરાવે છે. આપણેે અહિયાં અ જે અ વિલુપ્ત થતી અનુ સૂચિત જાતિ અને જનજાતિઓ છે એમની કલા અને એને પણ ફરીથી સ્થાન આપવા માટે ઉદેપુર અ પ્રખ્યાત છે અહિયાં કેટલાક સાંસ્કૃતિક મેળાઓ થાય છે ત્યાં મેળામાં એમાંથી શિલ્પગ્રામનો મેળો છે એ બહુ જ ફેમસ પણ છે. એ શિલ્પગ્રામ ના મેળામાં આપણે જોવા મળે છે કે કેટલા બધા જે વિલુપ્ત થતી જાતિઓ છે એ લોકો તેમની કલા, નૃત્ય કલા સંગીત કલા પછી એમના હાથથી બનાવેલી કલાકારી અ ત્યાં મેળામાં પ્રસ્તુત કરે છે તો ત્યાં એમનું સંરક્ષણ માટે અ પણ એક સારું એક પહેલ થાય છે. તો આમ કહી શકાય છે કે ઉદેપુરમાં અ આપણે કેટલી બધી જાતિ જનજાતિઓ છે, એમનું પણ આપણને અહિયાં અલગ અલગ એ જોવા મળે છે.
એકદમ સાચું થયું બેન અ ઉદયપુર જિલ્લોની નગરિકા વાય કારણ અહીના સુંદર તાલાબો ન થી પરંતુ આયની પ્રાકૃતિક સુંદરતા સ્વચ્છ વાતાવરણ અને શાંત જીવન શૈલી પણ અરાવલીનું પર્વતમાં વચ્ચે વસેલું અ ધેર પ્રત્યેક રીતું મનમોહક લાગે છે, ઉદયપુર શિક્ષક અને સંસ્કૃતું પણ મહત્વનું કેન્દ્ર છે, આજે શા શાલાઓ કોલેજો અને વિશ્વવિદ્યાયાલો આવે છે, જ્યાં દેશમાં વિભિન્ન ભાગોથી વિદ્યા અભ્યાસ કરવા આવે છે, આ શહર કલાશ સંગીત, સાહિત્ય, પ્રોત્સાહન આપણ માટે પણ જાણીનું છે. ઉદયપુર, હસ્તકલા, મિનીએચર પેઇન્ટિંગ, સંઘમાંમની કારીગરી ચાંદીના આભૂષણ અને પ્રારંભિક વસ્તુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ વસ્તુ રાજસ્થાન સમૃદ્ધ સંસ્કૃતિ અને કલાકારી નો મેંહ નો પરિચય આપે છે, આપણે બધા આપણા શહરનો ગૌરવ જાલી છે, રાખવો જોઈએ. તલાબોમાં ગંદગી ના ફેલાવી વૃક્ષોનો સંરક્ષણ કરની ટ્રાફિકના નિયમોનું પાલન કરવીશું અને પ્રેટેક સાથે નમ્ર વિ્યવહાર કરશું આ બધી વાતે ઉદયપુરની સુંદર છબીને વધારે ઉજ્જવલ બનાવે છે. ઉદયપુર આપણી શાન છે, મેવાડનું અભિયાન છે, જિલ્લો મહિલો અને સંસ્કૃતિ ભરપૂર ભારતનું આ એક અનમોલ નૂર છે.
બિલકુલ સાચું કહો છો તમે અ સંસ્કૃ અહીંયા કેટલી બધી સંસ્કૃતિનું પણ આપણને અ જોવા મલે છે, સંરક્ષણ એટલા માટે ઉદેપુર બોઉ જ અ મહા બો વિશેષ છે, અને કેટલી બધી એવી પણ બાબતો અ માટે ઉદયપુર ફેમસ છે, જેમ કે તમે કીધું કે પર્યટકોમાં અહિયાં બહુ દેશ વિદેશના લોકો પર્યટકો માટે આવે છે. અને કેટલા કેટલા લોકોને એના લીધે ને રોજગાર પણ પ્રાપ્ત થાય છે, તો એ દ્રષ્ટિએ અને અ ઉદયપુરનું માન બઢાવવા માટે અને આપણેે અમ રોજગાર લોકોને રોજગાર અપાવવા માટે પર્યટનનું વિશેષ સ્થાન છે.
એકદમ સાચું થયુ બેન ઉદેપુર સૌંદર્ય ફક્ત તેના તલાવો અને મહેલોમાં નથી પણ અહીંના લો કાની સરતા સંસ્કૃતિ તેમાં પણ વસેલું છે, આવી આવનાર પ્રત્યેક મહેમાનનું હસતા મૂખે સ્વાગત કરવામાં આવે છે, આ કારણે ઉદેપૂર દેશ વિદેશમાં પ્રિય પર્યટન સ્થળ બન્યું છે, ઉદયપુરમાં દર વર્ષે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ મેલા અને ઉત્સવનું આયોજન થાય છે, જો અવસરો, લોકસંગીત, લોકનૃત્ય, હસ્કલા અને મેવાડ મેવાડી પરંપરા અદભુત સંગત જેવા મલે છે. આ કાર્યક્રમો આપણી સંસ્કૃતિને જીવાંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ જે પર્યટન સાથે સાથે પર્યાવરણ સરક્ષણ ખૂબ જરૂરી બની ગયું છે. આપણે જિલ્લોની સ્વચ્છ રાખવી પાણીની બગડવીને ના કરની પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો. વૃક્ષો રોપણ કરવું જોઈએ આ પ્રત્યો નથી ઉદયપુર પ્રાકૃતિક સુંદરતા લાંબા સમય સુધી ચાલવી શાકશે ઉદયપુર ફક્ત રાજસ્થાન ગૌરવ જ નથી પણ સામગ્ર ભારતની શાન છે. આ શર આપને ઇતિહાસ શૌર્ય સંસ્કૃતિ પ્ર કરતી અને એકતાનો સંદેશ આપે છે. આપકી ફરજ છે જે આપણે આ મૂલ્ય વારસાની રક્ષા કરીએને આ પણ આ સુંદર શહેરનો ગૌરવ સમજીએ જિલ્લોની સુંદરતા, મહિલોની ઉદયપુ છે મેવાડની અભિયાન સ્વચ્છ રાખ્યા સુંદરનગરી એ જે આપણી સાચી જવાબદારી છે.
બિલકુલ સાચી કહો છો તમે અહીંયા છે જે જગદીશ મંદિર છે એ બહુ જ પ્રખ્યાત છે ત્યાં કેટ લા બધા લોકો દેશ વિદેશથી પણ જે લોકો યાત્રા અહિયા આવે છે પ્રવાસ દરમિયાન તો ત્યાંની મુલા જરૂર અ જરૂરથી કરે છે એ બહુ જ આપડે પૌરાણિક મંદિર પણ કહેવામાં આવે છે અને અ તે મંદિરમાં આપડે એના સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે અને આજ પણ અહીંયાના જે અ મહારાણા મહારાણા પ્રતાપના જે વંશજ અ છે હમણાં એ પણ અ ત્યાં સેવા કરે છે. ત્યાં જે એમની જે પહેલાથી આવી આવી ચાલતી આવી જે પરંપરા છે એ આજે પણ નિભાવે છે અને જગદીશ મંદિર પછી અ કૈલાશપુરી અમ જે મંદિર છે. એ ત્યા પણ એ એનું પણ આપડે આપડે આપડા ઈતિહાસમાં ચર્ચામાં જોવા મલે છે તો આ બધા છે એની સંરક્ષણ આપણને કરવું જો એટલા માટે લોકો બહુ જ ત્યાં કેટલી કેટલી જગ્યાથી ફરવા આવે છે તો એ ફરવાલાયક અને ઉદીપુરને સૌંદર્ય ઉદેપુરના જે સૌંદર્ય અ ના બાબતે પણ બહુ જ વિશિષ્ટ શહેર છે. તો ચાલો પછી બીજા કોઈક વિષય પર જરૂરથી ચર્ચા કરીશું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બેેન. તમારી સાથે વાત કરીશું ખુબ અ આનંદ થાયો જય શ્રી કૃષ્ણ. તમે તમારો ખ્યાલ રાખશો.
તમે પણ.